હેલો કેમ છો ચિંતલ બેેન બસ મજા બસ બસ મજામાં શું કરતા તા
બસસો જમી ને જો ફ્રી થયા તા બેઠા તા
અચ્છા એવું છે મારી જો આવી પછી જમી લીધું ને જમીને ફ્રી થઈ થોડો નાસ્તો પતી ગયો હતો તો મેંધું થોડું બનાવી નાખું અને મને બહુ જ બનાવવાનો શોખ છે અને ખવડાવવાનો શોખ પણ બહુ જ છે તો હું ઘરે નાસ્તા બનાવતીવી બધા હા અને બધા નાસ્તા બનાવતી હોય ને તો બધા ટેસ્ટ કરીને તારીફ કરતા હોય કે ત બહુ સરસ બનાવે છે ત્યારે તો મને એક વિચાર આવી જાય છે કે હું એક ગૃહ ઉદ્યોગ ખોલી નાખું
સાચી વાત છે ખોલી નાખવું જોઈએ એટલું બધું સરસ બનાવતા હોય તો
હા એટલે કેવું છે કે ગૃહ ગૃહ ઉદ્યોગ એટલે કે ઘરેથી અથવા આપડે નાના પાયા કરી શકીએ શકીએ અને આપડે ઘરેથી બધું ઘરને મેનેજ કરતા કરતા કરી શકીએ
હા સાચી વાત છે આપડે થોડા ઘણું ઘરનું કામ બતાવી ને સાઈડમાં થોડા ઘણું કરીએ
આ ઉદ્યોગ કેવો છે કે આપડણે ઘરે પરિવાર ના સભ્યો સાથે મળીને પણ કામ કરી શકીએ છીએ
સાચી વાત છે
અને આમાં આપડે ઘરેથી કરીએ એટલે આપડણે આમાં બહ વધારે રોકાણ કરવાની જરૂર નથી પડતી ઓછા મૂડી રોકાણ થી પણ કરી શકીએ
સાચી વાત છે હા થોડા પૈસા થી ને આપડે પણ કરી શકીએ ઘરમાં બે પાંચ સભ્ય હોય તો એ તમને થોડી થોડી મદદ કરાવે તો એમાં પણ વધારે સારું રહેે એમ
હ સાચી વાત છે તમારી અને આપડે ભારતમાં તો ગૃહ ઉદ્યોગ નું મહત્વ તો બહુ જ છે કારણ કે તે રોજગારી વધ વધાર અને આત્મનિર્ભર બનાવામાં બહુ જ મદદ થાય છે ગૃહ ઉદ્યોગ થી તો
ગૃહ ઉદ્યોગમાં હ ગૃહ ઉદ્યોગમાં તો બહુ સરસ જ છે અત્યારે માનો કે કોઈ આપડ સ્ત્રીઓ છે અ ફૂલ ફેમિલી માં રેતા હોય ફેમિલી મોટું હોય જાજા સભ્ય હોય તો કોઈ બારે એમ તો કોઈ કમાવા જવાના અમ અત્યારનો સમય કેવો છે અમુક તો માણસો એવા હોય કોઈ ગયઠા હોય ને તો કોઈ સ્ત્રીને કે બારે કામ કરવા ન જવા દેતા હોઈએ. એવું હોય અમુકને માન્યતા એવી હોય અત્યારે સમયમાં તો આપડે ઘરે બેઠ એક ઘરે એક કામ આપડે ગૃહ ઉદ્યોગ આપડે ઘરે કરી શકીએ સારામાં સારું છે
હા એ તો છે જ અને પાછું શું છે કે આપે જોઈન્ટમાં હોય કે અથવા તો આપણું ફેમિલી મોટું હોય તો આપણેે બધા ફેમિલીને મેનેજ કરતા કરતાં આપડણે બાર બિઝનેસ કે બાર જોબ કરવા નથી કરી શકતા આ બધું મેનેજ તો ઘરે રહીને આપણું ઘર કામ કરતા કરતા પરિવારોને ટાઈમ આપ તા છોકરાઓનું ઘર વાળાનું બધા નું સાચવતા સાચવ જો ત‌ઈ આપડે આપડો બિઝનેસ શરૂ કરી શકીએ છીએ અને હ અને ગૃહ ઉદ્યોગમાં કેવું હોય છે કે અગરબત્તી બનાવી પાપડ બનાવવા અથાણા બનાવવા મસાલા તૈયાર કરવા સિલાઈ કામ ભરત કામ મીણબત્તી બનાવી કેટલા એવા નાના નાના હ હસ્તકલા કાગળ ની વસ્તુઓ અને ઘરગથ્થુ નાસ્તા બનાવવાનો સમાવેશ થાય કેટલું થાય છે કે
ઘણું બધું કરી શકીએ છે આપડે
હા એજ ને અને આજના સમયમાં તો કેવું ઘણા લોકો તો ઓનલાઈન અ ઓન ઓનલાઈન દ્વારા પણ કેટલો પોતાના ઉત્પાદન ના. અ માર્કેટિંગ કરીને વેચી ને ઈ આવક કરી શકે છે આપડે ઘરે કરીએ છીએ. પણ આપણે પાસે સ્ત્રોત પણ છે કે આપડે કઈ બહાર માર્કેટ કરવા માર્કેટિંગ કરવા જોવું નથી. પછી પડતો
સાચી વાત છે આજુબાજુ વડાા જોતા હોય એ છે. હા મોબાઈલ માં પણ આપડે બધું કરી શકીએ સ્ટેટસ લગાવીએ આપે આજુબાજુ વાળા હોઈએ. આપડે કઈક સારું બનાવી્યું હોય આપડી પાસેથી લઈ ગયા હોય. તો એ બીજા બે પાંચ જણા ને કે કે પેલા બેન સારું બનાવે છે ત્યાંથી તું લેવા જાજે. એમ પણ ચાલે આવડે વધારે્ હા ક તો
એટલે તો કેવું છે કે ગૃહ ઉદ્યોગ ના તો કેટલા ફાયદા છે કે એનાથી આપડે ઓછા ખર્ચે વ્યવસાય શરૂ કરી શકે અને મહિલાઓ યુવાનો અને વૃદ્ધો બધા પોતાના ઘરમાં રહીને કરી શકે ઈ એક મોટું એક એક મોટ ફાયદો છે તેનાથી આપડે પરિવાર ની આવક વધે છે અને બેરોજગારી ઘટે છે.
હા સાચી વાત છે કેમ કે મોટી ઉંમર ના કોઈ આપડે માજી હોય આપડે સાસુ હોય કોઈ એ બહાર જઈ કઈ કામ તો કરી ના શકતા હોય તો આપડે આવું સાઈડમાં આપડે આવું કઈ કામ કરતા હોય તેમા આપને મદદ કરાવી શકે. તો એમના શરીર માટે પણ એમને. સારું રહે ને આપણને થોડુંક એ મદદ મદદ મળી જાય કામ ધંધો આપ આપણે થોડુંક સારું એવું. કરી શકીએ
હા એ તો છે જ અને નાના મોટા બધા ઘરે રહીને કામ કરશે તો એ લોકોને પણ આમ સારું લાગશે કે અમે ખુદ ઘરે રહીને કામ પો પોતાની ઇન્કમ ચાલુ કરી છે તો એક એ મોટો કોન્ફિડન્સ છે કે એક આત્મવિશ્વાસ વધારવાની વાત છે.
હા સાચી વાત છે.
અને ગા કેટલી વખત કેવું છે કે ગામડાઓના વિકાસમાં પણ ગૃહ ઉદ્યોગ અત્યારે તો બધી જગ્યાએ બહુ જ એમ એની ભૂમિકા ભજવે છે કે બધા ગામડે પણ ઘરે રહીને કોઈ ફ્રી રેતું નથી બધા આવા કામ નાના નાના ઘરેથી કરતા થઈ ગયા છે.
હા બધા કઈક ને કઈક અત્યારે ગામડામાં પણ સિટીમાં તો અત્યારે બહુ વધારે એવું બધું ચાલે છે. પણ ગામડા માં અત્યારે સિટી માંથી લાવી ને ગામડામાં ગામડાના લોકો કામ કરે છે. થોડું ઘણું એવું ઘરે બેઠા એમ કે કરીએ તો શાકભાજી ના કોઈ દૂધ ના એના પૈસા ની નિકળી જાય તો ઘરવાળા પાસે આપડે એટલા માંગવા ના પડે થોડા પૈસા આપડી પાસે પણ હોય.
હા એ તો છે તમારી વાત સાચી છે.
હા
એટલે કેવું છે કે ગૃહ ઉદ્યોગમાં બીજી કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે, કે જે આપડે નાની નાની મુશ કેલીઓ ધ્યાનમાં નથી લેતા હ જેને કરવું જ છે, એ કરવાના હેતુ થી કરે છે, એટલે એમ મુશ્કેલીઓને બોવ આવુજ કરશે ધ્યાનમાં નઈ લે કે પૂર તી મૂડીનો અભાવ છે, એક આધુનિક મશીનોની અછત આપણે ઘરે રેયને આપણે એવા આધુનિક મશીનો નહીં વાપ પરી શકીએ આપણે હાથ મેળ આપણે જાત તે જ હાથેથી જ કરશું આપણે માણસો વધારશું માણસો ના હાથેથી કરશું પણ આપડે મશીનરી ઘરે રેયને નઈ વસાવી શકીએ
હા એ તો
પછી. બજારમાં આપણે સ્પર્ધા અને ઉત્પાદના એમ કે યોગ્ય વેચાણમાં આપણે મુશ કેલી જેવી એ સ એવી એક સમસ્યાનો આપડે સામનો કરવો પડે છે, ઘરે ઘરે રેયને કામ કરીએ એમાં
હા અને અત્યારે તો પેલી સુવિધા એટલી બધી થઈ ગઈ છે, જે સરકારી જે મેળાઓ થાય છે, એમાં આપડે જે વસ્તુ ઘરેથી બનાવીને વેચતા હોય એનું વેચાણ કરવા માટે અને ત્યાં અ પેલી જગ્યા પણ આપે છે, જમવા રહેેવાનું ખાવા પીવાનું પણ બધું ત્યાં ફ્રીમાં હોઈએ છે ને સ્ત્રીઓ માટે એ સારું છે, કે બધા ત્યાં આપણેે જઈને આપણે ધંધો કરી શકીએ છે.
હા એ તો છે, તમે સરકારી મેળાની વાત કરી તો મને એના ઉપરથી યાદ આવ્યું કે અત્યારે તો સરકાર સહાય પણ કેટલી આપે છે, તાલીમ આપે છે.
છે, હા ઘણી સાચ વાત છે.
હા અને યો યોગ્ય બજાર મળે એવું ગૃહ ઉદ્યોગ ને એમ કે સફળ બનાવવા માટે સરકાર ઘણી સહાય આપે છે.
હા અત્યારે આપડે એની સહાય આપે છે, પછી સબસીડી વાળી પણ સહાય મળે છે કે તમારે એમાં હ વ્યાજ વગર તમે પૈસા અ લઈ શકો અને આપડે ધંધો કરી શકીએ
હા એતો છે.
છે.
અને આ શું છે કે આપણે અ ગૃહ ઉદ્યોગ ના કારણે એમ કે અ નવી તક પણ મળે છે, કે એક વસ્તુ ચાલુ કર્યા પછી આપણને ધીમે ધીમે કેવાય ને કે ધંધો ધંધા ને શીખવાડે અને પૈસો પૈસાને કમાવે એટલે જેમ તમે નાની શરૂઆત કરશો ને તો એ તમને ઈ એક શરૂઆત ક્યાં પણ પહોંચાડી દેશે
હ અને આપડે પણ ઘરે થોડું થોડા ઘણું આપડે ઘરે કરતા હોય ને તો આપણે એમાંથી પછી છે, ને આપણે આગળ એમ થાય કે આપણે આનથી થોડું હજી વધારે કરીએ. આપણને એ ઉર્જા રે કામ કરવાની એ ને આપણે થોડું આગળ આપણેે આગળ પણ વધી શકીએ એમાં
હા એ તો છે.
હા.
અત્યારે શું છે કે મોંઘવારી ના હિસાબે તમે જોઓ તો બાર રેન્ટ કેટલા વધી ગયા છે. અને બાર એ ધ બિઝનેસ ચાલુ કરવામાં બોવ જ તકલીફ પડે છે. ખર્ચ વધારે થાય છે એ હિસાબે અત્યારે લોકો ગૃહ ઉદ્યોગ ના વધારે, પ્રત્સાહન આપે છે. વધારે પસંદ કરે છે ગૃહ ઉદ્યોગ.
કેમ કે અત્યારે બાર નું આ બધું આવે છે, ખબર નહિ કેવું આવતું હોય કેવું નહિ, ગૃહ ઉદ્યોગ વાળું હોય ને તો બધાને એમ થાય કે પેલા બેને ઘરે બનાવે છે ને તો એ સારું હશે તો આપડે ત્યાંથી લઈએ
હા એ તો છે.
હા. આપડે પેલા બારે લેવા જતાં પેલા હે ને એક ઘરે બના ઘરે જે વસ્તુ બનતી હશે ને લો કોઈની તરફ વધારે આકર્ષણ છે.
હા એ તો છે જ
હા
એટલે કેવું છે કે?
હા બોલો
એટલે કેતી હતી કે આપણા માટે તો ગૃહ ઉદ્યોગ સારું એવ સ્ત્રી માટે ઘણું સારું છે ગૃહ ઉદ્યોગ. ઉ્યોગમાંમ
હા એ તો છે સ્ત્રી માટે તો બહ જ સારી આ લાઈન છે કે અ જે હમ પુરુષ તો બહાર જઈને બધું કરી શકશે પણ એક સ્ત્રીને જવાબદારી વધારે હોય છે ફેમિલી ની જવાબદારી હોય છે બચ્ચાઓની જવાબદારી ઘર સંભળવાની જવાબદારી હોય છે ઘણી બધી જવાબદારી એના કારણે એ ગૃહ ઉદ્યોગમાં સફળ નીવડે છે.
સાચી વાત છે એટલે ઘરે બેઠા થોડુક કઈક કરતા હોઈએ તો સારું એમ.
હા એ તો છે જ અને એ બી સારું છે કે, સરકાર ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી નવી યોજનાઓ ચલાવે છે. તો નાના ઉદ્યોગ ને લોન, તાલીમ, સબસીિડી તમે જેમ કેધુ એમ જુઓ અને બજારની સુવિધા આપવામાં આવે છે તો એના લીધે એ આ એ પણ સારું રે છે.
હા એ તો બહુ સારું છે કે સરકારી યોજના નો લાભ મળે છે આપને
હા
માં ઘણી બધી નવી નવી રોજ ન રોજ કટલીવી યોજનાઓ નીકળતી હોઈએ છે એમાંથી હ આપણે હા અને શીખવાડવા તોને તાલીમ આપે છે બધા એના માટે,
હા
એ સારું છે કે આપડે તાલીમ લેવા માટે સરકારે એવી એટલી પણ યોજના બહાર કરી છે, કે આપણે તાલીમ લેવા માટે ક્યાંય બહાર પણ નથી જવું પડતું. તો આપને ઘરે આવીને તાલીમ આપી જઈએ છે.
સાચી વાત છે તમારી ગૃહ ઉદ્યોગ ખાલી એમ કે આવક ન જ સાધન નથી એ તો દેશના વિકાસ વિકાસ નો એક મજબૂત આધાર છે. શું કેવું તમારું?
સાચી વાત જે એક મજબૂત પાયો છે.
આ એ એક રોજગારી વધારવામાં અને મહિલાઓને સશક્ત બનાવવામાં ગામડાના વિકાસમાંને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં એક એનો મોટો ભાગ છે.
મોટો ભાગ છે અત્યારે ઘણા ભાગની સ્ત્રી બધા છે ને તે એક ઘરે બેઠા તો ગૃહ ઉદ્યોગ કરતા જ હોએ છે. સાથે સાથે અત્યારે સ્ત્રીઓ એટલી બધી આગળ વધી ગઈ છે. છે ને કોઈ પોતાનું જે કારખાના કે એવું ફેક્ટરી જે કરીને ત્યાં ધંધો કરે છે એના નીચે કેટલી બધી સ્ત્રીઓ કામ કરતી હોય છે.
એટલે છેલ્લે મારું તો એટલું જ કેવું છે કે દરેક વ્યક્તિ અશક્ય હોય ત્યાં સુધી સ્થાનિક અને ગૃહ ઉદ્યોગમાં બનેલી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ગૃહ ઉદ્યોગ ને એક પ્રોત્સાહન મળ્યા અને આગળ વધવામાં એ સક્ષમ થાય એ માટે.
સાચી વાત છે બઉ મજા આવી આ ટોપિક પર વાત કરવાની આજે.
ઓકે થેન્ક યુ
કેવું મળીએ પછી બીજું
ઓકે
હમ